છો ભાઈ
કઈ નઈ હવે આ રાત પડી, તો જમવાની તૈયારી.
જવા ક્યાં ઘરે છોકે, પછી હોસ્ટેલ માં?
હો ના અત્યારે તો ઘરે જ છું.
અચ્છા કોલેજ પૂરી થઈ ગઈ એમ તમારી?
હા કોલેજ તો પૂરી થઇ ગઈ, હવે આ લાસ્ટ સેમ હતું હમણાં તો મહિનો થઈ ગયો એ બધું પતે
તો કેવી રહી, તમારે કોલેજ નો અનુભવ કેવો રહ્યો?
કોલેજ નો અનુભવ જુઓ ને ચાર વર્ષ જતા રહ્યા, ખબર બી ના પડી એવું.
એ તો છે સારા ભાઈબંધો હોય, અને સારું ભણવાનું હોય તો શું ખબર પડે.
હા એજ ને મઈ ભાઈબંધ તો સારા એવા મળ્યા. તો ટાઈમ નીકળી જતો, અને ક્લાસ તો બંકજ માર તા એટલે એવું કઈ નહિ
આાસતો મે જોયું એટલુંકે કોલેજમાં તો લોકો ભરતા નથી હોતા એટલા.
હને અને અમારી કોલેજમાં તો અટેન્ડન્સ નુ એવું કઈ ઈસ્યુ નતો કે સેવંતી ફાઈવ પાસેંટ અટેન્ડન્સ હોવી જોઈએ.
અચ્છા, તમારો સર હાથે અનુભવ કેવો રહ્યો આમ?
હમ્મ હમ સર સાથે અનુભવ તો જુઓને પેલા શરૂઆતમાં તો એવું જ હતું કે ભાઈ ગમેતે હોય તો ઉતારી પાડે કોઈ બીજર હોય
હા હ
પણ લાસ્ટ ઈયર માતો એવું કઈ રહ્યું નહી, એટલા સારું એવું પત્યું એમ.
હા હા એ તો છે.
તમારું કેવું રહ્યુંતો સર જોડે સંબંધ ધવન?
સાાર જોડે તો ઠીક, પણ કેવું મારે તો ભાઈબંધુ જ સારા નથી મળ્યા, આપ પડે જે સ્કૂલમાં હતા ને, આપડા જેવું ગ્રુપ તો બન્યુંજ નથી. અને આપણેે જે ત્રણ જણાની ટોળી હતી ને એ તો નેક્સ્ટ લેવલ નીજ હતી, એવું કોલેજમાં એક ભાઈ બંધ બી નહી મળ્યો મને.
અને સર સાથે હા બોલો
એટલે એવું હોય કે અમ ભાઈ કે કોલેજમાં એવા ના મળે અમુક ને. અમુક ને સ્કૂલ કરતા બી સારા મળી જાય કે જે જોડે રહે બધીઇ બધામાં હેલ્પ કરે
હા એ તો છે અમારે જુઓ ને કોલેજમાં ગણીએ ને તો ઘણા ખરા મતલબી મિત્રો હતા. કે ભાઈ કઈક કામ હોય ને એટલે ભાઈ ભાઈ કરતા આવે. અને પછી તો કોલ બી ના કરવાનો કે આપડે કરીએ તો ઉપાડવાનો બી ના કે એવા બધા
હ અમુક તો એવા હોય કે ભ કામ હોય ત્યારે તો આમ ભાઈ ભાઈ એટલે કે હું હું તુંજ છે
હા એ જ ને બાટલી ઉતારી દે આપણને આપણને એવું લાગે કે અરે આ તો ખાસ લાગે મારો
એમાં આ તો એમ જ કે ભાઈ આજ સારો માણસ છેને એવું લાગે આપણા પણ જયારે બધું કામ પતે પછી તો જોુવે બી નઈિ અમે આપડે જતા હોય તો ભી કેા સ્માઈલ બી ના આપે કે કશું બી નઈ જોવા જ નહીિ એટલે વાત જ પૂરી થઈ ગઈ
એજ નહ ઈગ્નોર માર દે એવું લાગે કે ભાઈ આ તો બીજી કોલેજ માંથી ના આ આવી ગયો હોય
અરે આપડે સામ સામે હોઈએ ને કે જાણે પેલો બસ સ્ટેન્ડ ઉપર બે જણા ઉઊભા હોય તો એ ભી સામે જોઈને કે કે ભાઈ તમારે કઈ જવાનું કે આમ સ્માઈલ આપે જોઈએ તો પણ આ તો કઈ નહી જાણે એકદમ સ્ટ્રેન્જર હોઈયા ને એવીજ રીતે
એ તો છે હવે શું કરીએ ભાઈબંધો ની વાતો તો ભાઈબંધ હોય તો તમારે મતલબ લાખોમાં એક હોય કા તો ના હોય તો એક બી સારો ના હોય એવું થાય
હા એટલેમ ના હોય તો બી માણસ પછી પેલો ડિપ્રેશનમાં જાય
એકલો માણસ થોડો એકલો માણસ આંબી કંટાળી જાય અને એક ભાઈબંધ બી હોય એનો સારો હોય ને તો આખી જિંદગી એની બદલા બદલાઈ જાય છે
એટલે હા મસ્તી માટે રમવા માટે મૂવી એન્ જોય ગમે તે બધું ટાઈમ સ્પેન્ડ કરે એટલે આમ મન સારું રે પણ જો એકલો રેને તેવું કઈ નહી પણ એમાંય જો સંગતિ પાછી સમય જોવી પડા ભાઈ ભાઈ બંધો છે આપડ સંગત કેવી ર જોવી પડા
હા એ વસ્તુ તમારી સાચી છે અમારે એમ એ રીતે એક ભાઈબંધ છે મારો સારો કે એનું કેવું કે વ્યસન બધા એને કરેલા મતલબ કરે બી છે પણ કેવું કે આપડે એની બાજુમાં બેઠા હોય ને તો આપડ એક ના પાડ દે કે ભાઈ જો અડતો બી નહી અડે ને તો મુુંજ મારીશ પેલો તને કે અમાર તો વ્યસન થઈ ગયું પણ તમા લોકોને નહી કરવાનું એટલે આવા મિત હોય ને તો તમે સારું લાગે એમ તમને એમના જોડે બેસવું ઉઠવું
હા એ બી છે અને અમુક એવા હોય ને કે ભાઈ હું તો નહી કરતો પણ બીજાને વળગાડું છું ભાઈ કે ભાઈ ના આમાં તો મજા આવે ભલે આમ પોતે ભલે ના કરતો હોય પણ ના આમાં મજા ભાઈ કર તું એટલે પછી ખોટા રસ્તે બી લઈ જાય આમુ
લઈ જાય છે ભાઈ મેં તો ઘણા ને જોયા એક બગડ્યો હોય એક કેવું હોય કે આખું સર્કલ હોય ને એક બગડ હોય ને તો ત્રણ ચાર તો બગાડે જ એ લોકો બાકી શું એક ભાઈબંધ મારો હતો એક મારો નહી મતલબ મા ભાઈબંધ નો ભાઈબંધ તો એ કેવું કરતો કે ભાઈ એને ચાલુ કરી દું આપડે પેલું ઠંડા પન આવે ખબર ખાવાનું
હા
ઠંડા પાન થી ચાલુ કર્યું તું અત્યારે બઉ ઊંચી લેવલે પોકી ગયો હું કહી ના શકું. પણ નેક્સ્ટ લેવલ તો એ એના બી એના બીજા કોઈ બંને બી કે કે ભાઈ ઠંડાપન ખા સપારી ખા તમાકુ ખા એવીતના કરીને એ બી એને લઈ ગયો બોલો. એટલે આ ક એ સારી બાબત છે કે હું ડૂબ્યો હતો બીજાને ડૂબાડીશ આ વૃત્તિ જ ખરાબ ને આખી.
હા એ તો એવું જ કે પેલા આખી મસાલો હોય તો કેને લેને તમાકુ ખા એટલે આપડે પેલો બળજબરી કરતો હોય તો એમ કહીએ કે એટલામાં તો શું થઈ જ પછી આજે એક કણ ખાધો કાલે બે કણ પછી. બધો મસાલો આખો મસાલો પછી ટેવું પડી જાય.
હા એજને અ એવું બી મતલબ આવું છે આ તો શું કરીએ. અમુક અમુક દસ્ મિત્રો એવા હોય કે તમારા. મતલબ સુખમાં સાથે ના હોય માર દુઃખ પડે ને તો પેહેલો કોલ એમનો જ આવેલો પડ્યો કે ભાઈ હું બે છ તું ચિંતા ના કરતો પણ અત્યારના જમાનામાં જોવા જઈએ ને આપડણે તો એવા બઉ ભાગ્યે જ જોવા મળે બાકી તો કેવું છે કે ભ દુખમાં આયા ખાઓ પીઓ મજા કરી દુખમાં તો. ફને ના ઉપાડે ઉપાડે તો એમ કહી દે કે ભાઈ હું તો બીઝી છું હોય ભાઈ તું બીજાને કોલ કર.
હા એ બી છે અને આવા તો જો સ્કૂલ માંથી નીકળ્યા એટલે સ્કૂલ માંથી પડધા જે હતા. કે ભાઈ આ તો ખાલી સ્કૂલ પૂરતો જ થયા એ બધા કે કોન્ટેક જ છોડ દીધો આપડે આ સ્કૂલ પ એટ સોશિયલ મીડિયા નહી નંબર બી ખરાબ પણ એમાંય કઈ મેસેજ કે નહી. ખાલી એક જ દિવસ હોય હેપ્પી બર્થ ડે વાળો અ એ એનો મેસેજ આવે અને આપડું જોય એટલે આપડે એને કરીએે કે એવી રીતે ગમે તે થાય ખાલી એક જ દિવસ બાકી તો અડા અડકા સુ છૂટા છૂટા જ બધા
અરે આ વાત તો તમારી એકદમ સાચી છે મારા મતલબ દસ પંદર જે સ્કૂલ ના મિત્રો છે ને કમ્પ્લેટ હેપી બર્થ ડે ટુ હેપી બર્થ ડે મેસેજ આ આવી જાય એમનો પાછો એમનો આવે ને મારો જાય ઘણી વાર તો મને એવું લાગે કે અરે હેપી બર્થ ડે ખાલી લખ લખવા માં શું ઉપલું થઈ જાય લાય હું કોલ કરી દઉં હું તો કોઈક વાર બી કોલ કરું પણ એમનો સામેથી એક બે વાર કોલ ના હોય
અરે અમુક તો એ તમને કોલ મેસેજ તો કરે અમુક તો કેવા હોય કે સ્ટોરી બી જો તમારા ગમે તે બીજું કઈ બધા સોશિયલ મીડિયા ઉપર સ્ટોરી જો. પણ તમને મેસેજ બી ના કર્યા કે ભાઈ એ બે કે ગમે તે ભાઈ એટલામાં માણસ ખુશ થાય છેમે વાળો એમ બી નહ કે ભ એમ કે હવે આપડા શું લેવા દેવા એની જોડે
એજ ને એજ ને અને અમુક વાર તો મતલબ હોસ્ટેલમાં કેવું થતું હોય. કે સારા ભાઈબંધુ હોય ને તમારો તો બાર વાગે ઉઠાડીને બર્ડે પાલે મારે કેક ખાવા જઈએ. નાસ્તો કરીએ અને પછી આપણને એવું લાગે કે આપણે પેલું થોડું માર ખાઈએ બડે બંમ ખાઈએ એટલે એવું લાગે કે અરે હા તો માર્યો મને પણ. એ જે નેક્સ્ટ લેવલ એ ખુશી છે ને રાત્રે ઉઠાડે જગાડે બધા સાથે મળીને જઈએ બહાર નાસ્તો વાસ્તો કરીએ ફરીએ. તો એ આનંદ છે ને એ અનુભવવા જેવા છે.
હા એ જ અને અમુક ને એવું હોય કે ભાઈ બર્થ ડે ઉપર કોઈને વીસ બી ન હોય એક બે જણ નું હોય, એક ગણ ના ને આજુબાજુ વાળા બસ એટલું જ અને પાછું એમાંય અમુક અમુક તો એટલા હારા હોય કે ભાઈ યાદ રાખીને, ભલે એક જણ મેહેસેજ કર તોય ભાઈ ખુશ થઇ જ
હા, એજ ને તમે હોસ્ટેલમાં ત્યાં ફ્રેન્ડ સાથે રહેતા હતા?
હ ના આમ તો હોસ્ટેલમાં તો નહતો રહ્યાતો. આમ ફ્લેટ જેવું હતું, ત્યા આમાં બધા ત્રણ ચાર ભેગા થઈને રહેતો હતો,
અચ્છા અચ્છા તો મતલબ ભાઈબંધુ સાથે રહેવાની આમ મજા તો આવતી હશે.
હ મજા તો ખરી જ ને હવે બધા આમ ભણવા ટાઈમે ભણી લઈએ, અને મસ્તી ટાઈમે મસ્તી વી થઈ જાય એટલે માઈન્ડ ફ્રેશ રહ્યા
હા એ તો છે, એવું જ હોવું જોઈએ. એ બી એ બી મતલબ એક સારી બાબત છે, કે તમે ભણવાન ડાઈમે ભણી લેતા બાકી ઘણા મિત્રો શું કરતા હોય, કે ભાઈ હું નથી ભણવા બેઠ તારે ભણવા એવું હે. નહી ભ બેવા દો એ તો ખોટું પડશે એ કરી બિચારા એનું એમનું તો બગાડે પણ પેલા મિત્રનું બી બગાડે
હા, એટલે પછી એમાં કેવું હોય કે ભાઈ એવયો પાછો. જો કેવ કે છેલ્લા ટાઈમ વાંચીને પાસ બી થઈ, જયા પણ પેલો જે રોજ બેસતો હોય ને એનું થોડું માઈન્ડ વીક હોય એટલે એ પાસ બી ના થાય.
માઇન્ડ વીક હોય, અને બીજું એવું કે એને એવું ક કદી કરેલું ના હોય, ને તો એને શું વાંચવાની ટેવ પહેલા થી કેવું હ કે ભાઈ એક ટાઈમ વાંચી લોઉ પછી રિવિઝન પછી બીજું રિવિઝન અને અમુક ન કેવું હોય કે ભાઈ એક વાર વાચે ને એટલે આખી થથીયરી એમના મગજમાં કપાઈ જાય કે ભાઈ આ રીતનો પ્રશ્ન આવે આ રીતે કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય ને. તો એ શું લખીને બી આવીઈ શકે પણ પેલા બિચારાનું જે નથી થયું, એનું શું?
હા, એજજજ વાત એજ છે, પણ હવે ચાલવા ના તો
સારું ચલો મળીએ તો પછી કોઈક દિવસ હા ચલો.